હલો કેમાં છો ભાઈ તમે કેમ છો.
અ બસ એકદમ મજામાં છીએ મજામાં છીએ. હા તો આજે ટોપિક તો ખૂબ જ હા. હા તો આજે તો ભાઈ ટોપિક ખુબ જ એક સરસ મજાનો કઈ શકાય કેમ કે આ ટોપિક તો એવો છે કે અત્યારે આના ઉપર તો લોકો ખુબ જ પડાપડી થઈ રહી છે કેમકે જે ખોરાકની વિશે વાત આવે અને એમાં પણ જે અ સિટીમાં રેતા હોય એના માટે તો આ વિષય ખુબ જ ઊંડાણપૂર્વક કઈ શકાય કેમ કે અત્યારે વાનગીઓ એટલી બધી બની ગઈ છે કે દરેક વાનગી માટે લોકો કઈકને કઈક નવું નવું ગોતતા હોય છે નવી નવી વસ્તુઓ અ જે એનો ટેસ્ટ મેળવા માટે દરેક વ્યક્તિઓ છે અથાત પ્રયત્નમથી અને દરેક વસ્તુ છે કે નવી નવી બની અને કઈક કઈક નવો એક્સપેરિમેન્ટ કરી અને દરેક વસ્તુ માટે વ્યક્તિ છે એ પોતે જાતે જ કઈક એ વસ્તુ સિટીમાં રેતો હોય તો ગમે ત્યાં ખૂણા ખાચરે એ વસ્તુને શોધવા નીકળી જતો હોય છે અને એમાં પણ કયારે સિટીમાં રેતા હોય એમાં પણ જયારે રવિવાર આવતો સન્ડે આવતો હોય. ત્યારે દરેક વ્યક્તિ સવારે વેલા ઉઠી જતું હોય છે કેમ કે ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે ભઈ રવિવાર આવે છે તો સુવાનું નથી તો આપણે વેલા ઉઠી જઈએ અને મસ્ત સવિવારે રવિવાર હોય ને છે, થી સાત વાગે વહેલો ઉઠી જતો હોય વ્યક્તિને ભચી જાય એ... ગાડીની કીક મારે ને પછી બાઈક લઈને નીકળી જાય ને પછી... એ પછી ખમણ ખાવા જતું હોય સવાર સવારમાં ખમણ ને? ફાફડા ખાતો હોય ને ગાંઠિયા ખાતો હોય ને? એની સાથે ડુંગળી હોય ને એ લીલી ચટણી હોય ને એ કઈક મજા જ અલગ હતી.. ત્યા મને ઘણી બધી એ વાનગી હોય છે કે... જે તમે પણ ખુબ જ ગમતી હશે તો તમાર શું કેવું આના ઉપર વાનગી વિશે...
હા, મને મસે ખોરાક... ખોરાકની આપણે કરીએ તો ખોરાક તો એ આપણી મૂળભૂત જરૂરિયાતીઓમાં છે એક-એક જેમ કોઈ ગાડી ચલાવવા માટે ભણતર પેટ્રોલ ડીઝલની જરૂર પડે છે, તેમ આપણા શરીર ને ચલાવવા માટે... ઉજા મેળવવા... રોગો સામે લડવા માટે ખોરાકની જરૂર પડે છે, આપડે જેવો ખોરાક ખાઈએ. પીએ આપણી સ્વાસ્થ્ય બને છે.
આહારનું મુખ્ય પોષક વસ્તવ આપણેે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી શરીરનું મુખ્યત્વે પાંચ પ્રકારના પોષક તત્વો મળે છે. જેમ કે કાર્બોહાઈડ્રેટ આ આપણા શરીરને... કામ કરવાની મુખ્ય ઊર્જા આપે છે, ઊંઘ... ઘઉં ચોખા બટાકા બાજરી અને મકાઈ તેના મુખ્ય સ્ત્રોત છે. અને પ્રો શરીરના વિકાસ ને અને સ્નાયુઓના... સુમાર કામ... માટે જરૂરી છે, કઠોળમાં જેમ કે ચણા, મગ, તુવેર... પનીર અને સોયાબીનમાંથી ભરપૂર પ્રોટીન મળે છે આપણને... અને ફેટમાં આપણેે જોવું તો કે ચરબી... બહુ વધી જાય છે માણસોને તે શરીરમાં ઊર્જા... નો સંગ્રહ કરે છે અને શરીર ને ગરમ ગરમી આપે છે. ઘી, તેલ, માખણ અને સૂકો મેવો બદામ... અખરોટ ચરબીના સ્ત્રોત છે.
અને વિટામિનની વાત કરીએ આપણે તો વિટામિન અને મિનસ આ તત્વ શરીરને રોગો સામે રક્ષણ આપે છે, અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તાજા... ફળો અને લીલા પાંદડા વાળા શાકભાજીઓ માંથી... એ વિપુલ પ્રમાણ મળે છે. અને આપડે વાત કરી તમે જે સવારમાં આપણેે કે નાસ્તામાં આપડે... ખમણ અને ગાંઠી અને એવું ખાવા જઈએ. તો સિટીમાં તો શું છે કે ઠેક ઠેકાણે એ બધી કોઈ પણ દુકાન હોય અથવા તો કોઈ રેકડીમાં... સ્રફૂટની આપડે... તો ટ્રક ફૂટ હોય છે અથવા તો રિક્ષામાં એ લોકો બનાવી વેચે છે. તો સાંજ-સાંજે પણ... બઉ મજા હવે કેમ કે સાંજે આપડે જઈએ તો ભજીયા છે અથવા... દાળ પકવાન છે અથવા આપડે દાબેલી છે. અમારે ત્યાં તો શું છે કે અહિયાં તો વધારે પડતું છે, ને સિટીમાં તો બ વધારે પડતા માણસો... તો દાળ પકવાન બહ વધારે ખાય ર નાસ્તામાં અને વડાપાવ દાબેલી અને એવું બધું વધારે પડતું. કરાય છે.
હમ્મ, બિલકુલ-બિલકુલ અમારે અહીં સિટીમાં જ રેવાનું છે તો સિટીમાં તો... રવિવાર હોય એટલે ખમણ તો પેલા દેખાય દરેક વ્યક્તિ ને ખમણ તો ખાવા પેલા નીકળી જ સવાર સવાર માં ખમણી છે, ખમણ છે, ઈદડા છે કે પછી પાટ ટોડી છે, સમોસા છે, પાત્રા છે... પછી લોચો છે. ગરમા-ગરમ તો ઘણી બધી વાનગી હોય છે. કે જેધી ટેસ્ટ... વાઈ ગઈ છે, એમ એટલે મારું તો એવું માનવું છે. કે... આમ તમે જમ કોઈ પણ નાસ્તો કરવા જાવ છો જગ્યાએ તો ત્યાં... પણ તમારે... સ્વચ્છતા નો વિષય તો ખુબ જ આવતું હોય છે. એટલે દરેક... વસ્તુ તમે ટેસ્ટ ઉપર ના જુવઓ એમ કેમ કે તમે ટેસ્ટ ઉપર જોવા જશો તો રેકડીવાળો... ત્યાં પણ ટેસ્ટ સારો હશે અને દુકાન વાળો બનાવો તો ત્યાં... ટેસ્ટ સારો ના મળે. તો પછી તમે... રેકડીવાળા પાસે ખાવા જતા હોય છે. એટલે રેકડી વાળાપાસે ખાવા જેવું... કોઈ ગુનો નથી. પરંતુ એક સ્વચ્છતાના ભાગરૂપે એ વ્યક્તિ... કેટલી સ્વચ્છ રીતે વસ્તુ બનાવે છે. તો એના ઉપર પણ. થોડુંક આપડણે ધ્યાન દોરવું જોઈએ. કેમ કે આપડા સ્વાસ્થ્ય માટે. સ્વાસ્થ્યને થઈને જોઈ એ વસ્તુ દબો આપી દે. તો એ માટે આપડે પણ થોડું ઘણું સમજવું જોઈએ. એટલે. દરેક વસ્તુ ખાવી જોઈએ. એનો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એ વસ્તુ. હા, યોગ્ય રીતે બની શકે નહી. એ વસ્તુ પણ પેલા ચકાસવી જોઈએ કેમકે. અત્યારે તાજેતરમાં ઘણી એવી બધી દુકાનો છે. ત્યાં પણ ઘણા બધા. હા, વડાપાવ હોય કે, દાબેલી હોય કે, પકોડા હોય કે, પછી ભજીયા હોય કે, ઘણી બધી વસ્તુ. વસ્તુમાં પણ કઈક ને કઈક અંદરથી નીકળતું હોય છે. જેમ કે. ઘણી બધી જેમ કે પાણીપુરી હમણાં બઉુ જ. લોકો પાણીપુરી તરફ બહુ જ વળ્યા છે. તો પાણીપુરીમાં પણ ઘણી બધી એ વસ્તુ. નીકળી જતી હોય છે. જેના કારણે પછી. હા, શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. એટલે મારું તો એવું માનવું છે, કે દરેક વસ્તુ. આવી જોઈએ, ટેસ્ટ પણ લેવો જોઈએ અને દરેક વસ્તુ હા હા. પોતાની ક્ષમતા પ્રમાણે ખાવી જોઈએ, વધારે પણ ના ખાવી જોઈએ. સા ઓછું પણ ના ખાવું જોઈએ. શરીરને અનુકૂળ આવે એટલું ખાવું જોઈએ, અને. ને આખો દિવસમાં પછી બહારનું પણ ના ખાવું જોઈએ, ઘરનું પણ. યોગ્ય રીતે ખાવું જોઈએ. અને બહાર ન ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એના માટે થોડીક લિમિટ પણ હોવી જોઈએ, એટલે દરેક. વસ્તુમાં પછી ગમે એટલું વસ્તુ ધરાય ધરાઈને. ખાઈ લઈએ તો પછી પાછો વધારે પેટમાં દુખાવો કે. એવા રોગ પ્રતિકારક જે. હોય એ પ્રકારને આપણના શરીરને ખુબ જ. નુકસાનકારક અને હાનિકારક નીવડે છે. એટલે એ પ્રકારે તમાર શું કેવું છે? જેના વિશે?
હા, બરાબર છે સાચી વાત છે, જેમ તમે કીધું કે આપડે કોઈ પણ જગ્યાએ જાય તો કે એ લોકો. હેલ્ધી ફૂડના બનાવતા હોય તો આપડે એના માટે પણ આપે ઘણી જગ્યા. અત્યારે તો ન્યુઝમાં જોઓ તમે. તો ઘણી જગ્યા છે. આવે છે. કે કોઈ રેકડીવાળા. અથવા કોઈ ઘૂઘરા વેચતા હોય એની ચટણીમાં કંઈ પણ કેમિકલ કે એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ. આર એમ સીના જે ફૂડ વિભાગ વાળાઓ છે. એ ઘણી જગ્યાએ દરોડા પાડી એનો પડદો ફ્રેશ કરે છે. કે જેમ કે. કોઈ ઘૂઘરા વેચતું હોય તો ચટણીમાં એ લોકો એ કઈ એવું નાખી. લું હોય એ એ લોકો કરે છે પછી આપડા. મોટી મોટી હોટલોમાં જમવા જાય છે, તો ત્યાં સુું છે. કે આ પનીરનું શાકને એ લોકો જે બને હોય છે. એ તો એકદમ વાસી જ ખવડાવે છે. બધાને. કેમ કે એ લોકોને તો શું છે. કે પૈસા જ ખાલી કમાવવાો ને બરાબર છે. માણસોની હેલ્થ વિશે. તો એને કઈ કરવાનું જ ન હોય. અને એ લોકો તો ખાલી પૈસા બનાવવા માટે જ એ લોકો કરે છે. અને આપણે તો શું છે કે બને ને. ત્યાં સુધી આપણે ઘરનું ભોજન જ લેવું જોઈએ. અને જે જંક ફૂડ ખાઈએ છીએ, બરાબર છે. જેમ કે પીઝા, બર્ગર, ચીપ્સ અને વધુ પડતા ગળિયા. ગળિયા પીણા હોય છે. એ અને સ્વાદ આપણને સ્વાદમાં સારા લાગે છે. અને આપણા સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ હોય છે, તો હવે બને ત્યાં સુધી તો શું છે. એ ઘરનું જ લેવું જોઈએ. બાહરનું તો આમ અઠવાડિયામાંએકાદદી ભરે. બ બહુ ના ખાવું જોઈએનેત્, ત્યારે આપણે શરીર માટે બહુ નુકસાનકારક છે. તો
બિલકુલ. કેમ કે દરેક વસ્તુ કઈક ને કઈક અ પદાર્થમાંથી બનેલી હોય છે. જેમ કે વાત કરીએ તો ઘણી બધી એવી વસ્તુ હોય છે કે તો ઘણી બધી આપણે ફરસાણ હોય, તો ફરસાણમાં તમે કોઈ વસ્તુ તમે પણ જોઈએ છે કે તેલ જે યુઝ કરવામાં આવે છે. ઘણા ટાઈમથી એનું એકનું એક જ તેલ યુઝ કરવામાં આવતું હોય છે, તો એના લીધે પણ ઘણા બધા એવા રોગ થતા હોય છે. જેને મટાડવા ખુબ જ મુશ્કેલ થઈ જતા હોય છે. તો મારું તો એવી અંગત સલાહ છે કે કોઈ પણ વસ્તુ દુનિયામાં એવી નથી કે જે ઘરે ના બની શકે, તો દરેક વસ્તુ ઘરે બનાવી જોઈએ. અને પેટ ભરીને ખાવું જોઈએ, તો એનાથી કઈ પ્રોબ્લેમ છે. નહી તો એ વસ્તુ તમને તરત જ પચી જશે. એ મને બહારની કોઈ પણ વસ્તુ તમે ખાવા જશો? એને જે પચાવી, એને ખુબ અઘરું થઈ જતું હોય છે. કેમ કે એમાં મરી મસાલા અ ઘણા બધા એવા મસાલા ગરમ મસાલા નાખેલા હોય, જેના કારણે પેટમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. એટલે એ બાબતનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. તમે શું કેહેશો એના વિશે?
સાચી વાત છે. તમે જેમ કહ્યું કે, અત્યારે તો આપણે શું છે કે જે કંઈ પણ આપણે ખાવું હોય, આપણે હાથ પણ બનાવી શકીએ. અને જો આપણનેના આવડતું અત્યારે તો આપણે આપણે આમાં યુટ્યુબમાં રેસીપી પણ જોઈ શકીએ. માનો કે આપણે કઈ પણ વસ્તુ બનાવી હોય, બરાબર છે. તો આપણે તરત જેમાં યુટ્યુબમાં રેસીપી જોઈને, એમાં જે કંઈ પણ સામાન લાગતો હોય, એ આપણે ખુદ જ જાતે આપણી હાથ જ આપણે માર્કેટ અથવા બજારમાં જઈને ખરીદી અને આપણે જે ઘરે બનાવી બરાબર છે. એ તો આપણે એકદમ ચોખું એટલે સ્વાદ આપણે ઓ ના જેવો ના હવે ઘરમાં આપણે ઘરે કેમ કે આપણે શું છે કે બધી ઓરિજનલ વસ્તુ હોય. ઘરમાં એટલે એ લોકો જેવો સ્વાદ ના આવે, પણ ટૂંકમાં આપણે એમ થાય કે આપણે ખાધું એમ છે.
જી બિલકુલ બિલકુલ. એટલે દરેક વસ્તુમાં હ, સ્વાદ પાછળ ભાગવા કરતા હા, જે પણ વસ્તુ યોગ્ય અને સારી ગુણવત્તા વાળી મળે એ વસ્તુ આપડે હ, ખાવી જોઈએ અને હું તો માનું એવું મારું તો એવું માનવું છે કે કોઈ પણ વસ્તુ તમે ખાવ ઓછી ખાવ પણ સારી ખાવ એ નિયમ સાથે આપણે આગળ વધવું જોઈએ. અને આવનારા દિવસોમાં પણ આપણે ટોપિકની વાત કરીશું, ને તો પાછા મળીશું આપણે, ચાલો મળીએ.
મળીએ.